ઓ
હલો
હલો તમને મારો અવાજ આવે છે
તમાર આવાજ મને
આવે છે ને હા તમારો અવાજ પણ આવે છે કેમ છો મજામાં
હા ભાઈ મજામાં જ છે તમારે
હું પણ મજામાં જ છું બોલો તમે શું કરો છો
હું હાલમાં સ્ટડી માટે બાર ગામ આવેલો છું
એવું છે
શહેરી આ ત ત હોય હાલમાંરી મેં સ્થળાંતરણ કર્યું ગામડામાં પેલા તો હ શહેરીમાં શહેરી વિસ્તારમાં રમ છું
એવું તે તમારા તમારા માતા પિતા શું કરે છે.
હા મારા જ્યાં હું રહેતો હતો હવે ગામડા વિસ્તારમાં લોકો મોસ્ટ ઓફલી ખેતી જ કરતા હોય છે, તો મારા પેરે ન પણ ન ખેતી જ કરે છે એ પણ
એવું છે. તો તમે તો તમે કયા કયા પાકની વાવણી કરો ખતાર માં
ગઉં છે. શેરડી છે. વધારે પડતું વાવેતર તો શેરડીનું જ થાય છે, કારણ કે મારા ઘરે જે ઢોરો એટલે કે ગાય ભેંસ છે તેની સંખ્યા સંખ્યા ઘરની વધારે છે હવે
ટટાટમાં ઘરે એ પણ છે.
હા હા પશુઓ પણ છે અમારા ઘર ને પશુઓ છે તો હ એમને ભરણ પોષણ કરવા માટે અનાજ ની વાવણી કરવામાં આવે છે. અનાજમાં ઘઉં બાજરી, મકાઈ હા વગેરે વગેરે પાખનું કરી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
ખેતરમાં ઘણા ફરો પણ ફરોના પણ ઝડવા આવ છે. જેવું કે જામફર છે. હા સતુર પ પ છી. કેરી આ સીતાફળ, હા આટલા જારવાસ આઈ ગયસ હા ખ્યાલ થી તો
એવું છે તમે મને જણાવશો કે આપડ ખેતી કઈ રીતે થાય.
તો તમારી પાસે ખેતર છે. જામન વામન તો આશે કેની
ના થ ના ના ઠી ના એટલે હું જવા માંગુ છું તમારી પાસેથી
ઓ હા, તો. ખેતી કરવા માટે તો તમારે પેલા તમારું જે જમીન હોય જમીન તે જમીનને ફળદુપતા માપવી પડે છે હવે ફળ માપવા માટે તમારે ટરનો જે સેમ્પલ હોય એઝ સેમ્પ તમારે, અા થોડો ભાગ લઈ લેવાનો. ને એ પછી જમીન ચકાસણી વિભાગ કઈ છે એમાં તમે જયારે જમીનનોો ભાગ આપો છો થોડો નાનો મોટો ટુકડો માંથી તો એ એના પર રિસર્ચ કરે છે. ઘણા બધા એક્સપેરિમેન્ટ કરે છે. અને ફાઈનલી તમને, રીસચરી બધા આપે એ રી પોતે તે તમને ખબર પડે છે કે
હ
જે, ખેતરમાં જે જમીન છે. જમીનમાં કયા કયા તત્વોનું તત્વોની છે તત્વ છે મોજૂદ હાલમાં અને જેની ફળદુતામાં વધારો તેવા તત્વો કયા કયા છે તમારે કયા પ્રકારનું ખાતર લેવું જોઈએ. હવે, હાલમાં તો યુરિયા ને ફસસ ખાતરવું ચર્ચામાં છે. પરંતુ મારું માનવું એવું છે કે, આપણેે જે જૂની પુરાની જે પદ્ધતિઓ પછી ખાતરનોો ઉપયોગ કરતા હતા આપેલા તમને ખબર હશે કે, પેલા ગાય ભેસ ના માળ મૂત્રને ભેગું કરીને પછી હા, તો એવું જે ખાતર હોય તે પર બનાવે છે એનાથી પાક પણ સારો થાય છે પરંતુ આજકાલ ન જનરેશન છે જે પ્રમાણે ને ખાવાનાની હા વળતી જનસંખ્યાને આધારિત સામે જે પાક ઉભો કરીએી છે તે પાકની સંખ્યા ઘણી ઓછી હોય થાય છે આપણે જયારે તમે હારું છે. જ હજુ વધારો કરવા માટે જે યુરિયા છે પછી જે ઔદ્યોગિક ખાતર ઉપયોગ પરંતુ જયારે આપણે એ ખાતરનો ઉપયોગમાં લઈએ છે ખાતર ઉપયોગમાં લઈએ છે ત્યારે જે ઉત્પાદન આપણને મળે છે તે ઉત્પાદન એટલું વ્યાજબી હોતું નથી. તેનો જે ટેસ્ટ ટેસ્ટ મીન્સ હમ એની ક્વોલિટી. એની ક્વોલિટી ઘણી નીચી પડી જાય છે ભલે એની ક્વન્ટિટી વધી જાય એની સંખ્યા વધી જાય પાકની પરંતુ એની જે ક્વોલિટી હોય તે ઘણી નીચે પડી જાય છે એના કારણોસર રોગો પણ ઘનક ફેલાય છે. હવે હમ, તમે જોયું હશે કે આજકાલ નાના નાના બાળકો માં રોગ જોવા મળે છે. પેદાજ થતાની સાથેજ.
અમુક નેતો નાની ઉંમરે વ્હાઈટ બાલ પણ થઈ જાય છે.
હા, આયરનની કમીના કારણે એ તો બધું થિયા જ કરે પરંતુ તમારા ખ્યાલથી શું આ જૂના પુરાની પદ્ધતિથી ખેતી કરવી જોઈએ કે હાલમાં જે નવી પદ્ધતિઓ આવેલી છે ટીપક સિંચાઈ છે. પાછી ફુવાડા પુદ્ધતિ આ બધી જે પદ્ધતિઓ છે તેનો તેનાથી ખેતી કરવી જોઈએ તમારું શું કેવું છે?
મને તો એટલું બધું ખબર નથી ખેતી વિશે પણ જે કહેવામાં આવે છે કે આપણે આ બધું જે કેમિકલયુ ખાતર ઉપયોગ કરે એનાથી જે આપરે જે ખેતરમાં પણ વાવણી કરે છે એનું ઉત્પાદન તો વધે છે પરંતુ એના કારણે એના કારણે જે આપડો પાક થાય છે એમાં પણ થોડુંક એમ એનો અંશ રહી જાય છે જેથી એને ખાવાથી આપણે વધારે એ આપણા શરીરમાં જાય છે અને આપણે બીમાર પડીએ છીએ, રોગો થાય છે તે સાચી વાત છે? જેથી લોકો કહે છે કે આપડે કેમી કલ યુક્ત યુયા ખાતર નો ઉપયોગ ઓછો કરવો જોઈએ.
હા, આ વાત તો સાચી જ છે.
તો તમે કઈ પદ પદ્ધતિથી તમે આય થીક કરો છો કે ખેતી
હાલમાં તો અમે જે જૂની પુરાની પદ્ધતિઓ છે તેના જ વિકાસ કરી રહ્યા છે આ જે કે ક્યારા પદ્ધત
હ
તિ ને જેમાં અંદર અનાજ નાખીને પછી જે જે પ્રમાણે થાય તે પ્રમાણ ક્યારા પદ્ધતિ તો જે જૂનું પુરાનું છે તેવુ જ ચાલ્યા કરે અને મારા પપ્પા વિચારે છે કે હવે જેે તપક સિંચાઈ પદ્ધતિ છે તેનો ઉપયોગ માલીએ.
હમ હ જેથી જેનાથી પાણી નો વાપરાસ ઓછો જ ઓછો જ
અને હાલમાં એક નવી પદ્ધતિ ઉપ અમલમાં આવી છે ઔદ્યોગિક રીતે. તેનું નામ છે હાઇડ્રોપોનીક. પદ્ધતિ
એ કેવી?
હા. એ જે હાઇડ્રોપોનિક પદ્ધતિ છે જેમાં માત્ર ને માત્ર પાણીનો જ ઉપયોગ થાય છે એમાં જમીન નથી હોતી બોલો. હા.
મે પહેલી વખત સાંભળી આવી પદ્ધતિ છે એમાં આપ
અરે મારે જ્યારે સ્કૂલનો પ્રોજેક્ટ હતો ત્યારે મેં વિગ્યાન મેરામાં મારો પોતાનો પ્રોજેક્ટ ઊભો કર્યો હતો જેમાં હાઇડ્રોપોનિક પદ્ધતિથી ખેતી કેવી રીતે કરી શકાય એના માટે કયા કયા પરિબળો ખેતી માટે જરૂરી છે બધી માહિતી મે જણાવી હતી. પ્રોજેક્ટ વિશેની. મેં મેળ થી પોતાનું થ્રી ડી મોડેલ પણ રેડી કર્યું હતું જે થી સામે વાળો જે વ્યક્તિ છે તેને હઇડ્રોપોનિક પદ્ધતિ વિશેની પૂરેપૂરી સમજૂતી પ્રા પ્ત થાય.
હમ. તો જે હાલમાં જે અ હાલમાં જે આપણે ના ના બીજી વાર અ પ્રયત્ન કરીશ પણ હું મેં જાવા માંગતો હતો કે જે હાલમાં જે ત્યા એના મદદ થી લોકો ખેતી કર છે શ તમે પણ તે જ રીતે ખેતી કરો કે આપડી જૂની પદ્ધતિ જેમ કે ભત ભર ગથી કરો છો બળદને લઈને એ જૂની હા
એક ના સમય ન વ્યય ઘણો વધી જાય છે એટલે સમયની બચત કરવા માટે અમે ખેતરમાં ટ્રેક્ટર નો ઉપયોગ કરીએ છ છેએ ના પાકો થઇ જાય છે પરિપક્વ
હા
હા પછી સમભ પૂર્ણ પાક પરરીિપક્વ
તેને થ્રેસરનોો ઉપયોગ કરીને કાવામાં આવે છે હેલો તો હવે મે અમને જણાવું છું કે હાલમાં બીજા અન્ય ફ્રેન્ડ્સ જેમને ખતી
વિષયનું નોલેજ ના અન્ય મિત મિત્રો ને પણ જાણ છો છે ખેતીનોો ઉપયોગ ખેતી કેટલી જરૂરી છે આપણા જીવન ઉપ
હ હા મે આ વિષ પ્રયત્ન કરીશ કે હું વધુમાં વધુ લોકોને આ વિશે સમજાવી શકું અને ખુબ ખૂબ આભાર તમારો તમારો કે મને આ વિષ આ ખેતી વિશે થોડોક એ કહેવાનો મને ખબર જ નથી આ આ વિશે થેન્ક યુ ખુબ ખુબ આભાર તમારો